હાલો.
કેમ છો?
બસ મજામાં તમે કેમ
બસ આજે તમારી સામે એક વિષય પર વાત કરવી હતી. ચેક ના દરેક એક જે આજના સમયમાં આપણે છે ને દરેક વ્યક્તિ જીવન સાથે જોડાયેલો છે, કે બીજાના બીજાને ઇમ્પ્રેસ કરવા માટે આપણી આદતો અને પોતાની સરખામણી જે આપણે બીજા જોડે કરીએ છીએ,
તે
હા. સરસ ટોપિક છે, અને આજના સોશિયલ મીડિયાના યુગમાં ઘણા લોકો પોતાની ખુશી કરતા બીજાને આમ ઇમ્પ્રેસ કરવામાં, તે વધુ વ્યસ્ત હોય છે, આપણે ઘણી વાર બીજા લોકોના જીવન સાથે પોતાની સરખામણી કરતા હોઈએ છીએ, અને ધીમે ધીમે પોતાનો જે આત્મવિશ્વાસ છે. એ પણ એના લીધે ગુમાવા લાગે છે, પરંતુ સાચી સફળતા બીજાને હરાવવામાં નહી, પરંતુ પોતાની જાતને વધુ સર સારી બનાવવામાં છે.
હા, જે આપડણે એવું પ્રશ્ન કરીએ કે આપણે જીવનમાં આપણા માટે જીવીએ જ આપણા માટે જેવીએ કે બીજાને બતાવવા માટે તો આ સવાલ ખુબ નાનો છે. પણ તેનો જવાબ બહુ સરળ નથી આપણે કપડાં ખરીદીએ છીએ તો ઘણી વાર વિચારીએ છીએ કે લોકો શું કેશે નવું મોબાઈલ લઈએ તો કે મિત્રો પર શું અસર પડશે સોશિયલ મીડિયા પર ફોટો મૂકીએ તો વારંવાર ચેક કરીએ કોને લાઈક કર કોને કોમેન્ટ કરી છે કોણ આપડી પ્રશંસા કરે છે કોણ ખુશ થાય છે કોણ ખરાબ વાત કરે છે તો આ બધું શું બતાવે છે કે આ બાબત છે કે ઘણી વાત વખત આપણી ખુશી આપણા પોતાના હાથમાં નથી બીજા લોકો શું વિચારે છે તેના ઉપર જ સતત આપણું ધ્યાન રહે છે
હા અને માણ
ઇમપ્રેસ કરવાનો અર્થ શું છે કે પેલા સમજીએ કે બીજાને ઇમ્પ્રેસ કરવાનો અર્થ શું છે તો બીજાના મનમાં આપણા વિશે સારી છાપ ઉઊભી કરીએ આમાં કઈ ખોટું નથી સારા કપડાં પહેરી સારી વાત કરી સારું કામ કરી સારા લોકો જોડે બેસી સારા વિચાર આવે આ સામાન્ય વાત છે
હા સાચી વાત છે તો
પરંતુ જો હા હા બોલો
અને કહી ને તો માણસ તો એક આમ સામાજિક પ્રાણી છે દરેકે વ્યક્તિ ઈચ્છે છે કે લોકો તેની પ્રશંસા કરે તેને પસંદ કરે અને તેનું સન્માન કરે પરંતુ જયારે આ ઈચ્છા આદત બની જાય છે ને ત્યારે તે આપણા વ્યક્તિત્વ માટે ઘણું નુકસાનકારક બની શકે છે ઘણા લોકો આમ પોતાના
જે લોકો વિશે આપ આખો દિવસ વિચારીએ છીએ તે લોકો આપણા વિશે શું વિચારે કદાચ એ લોકો આપણા વિશે પાંચ મિનિટ પણ વિચારતા નથી પણ આપડણે બીજાના વિચારની ચિંતા કરીને પોતાના શાંતિ ગુમાવીએ અને પોતાનો સારો સમય જે સારી જગ્યા આપડણે યુઝ કરી શકીએ એમને ક્યાંક ને ક્યાંક આપણે બગાડીએ છીએ
હા એ તો સાચી વાત છે
આપડે જે પોતાની સરખામણી આપડે બીજા લોકો જોડે કરીએ જે આ વુ ટોપિક સાથે જોડાયેલી છે એ બીજા સાથે કરી એ આપડી આદત બની ગઈ છે દરેક વ્યક્તિ બાળપણથી જ સરખામણી શરૂુ થાય છે કે સારા માર્ગ જો ભાઈ આનો છોક છોકરો સારા માર્ક લાવ્યો આનો છોકરો સારી નોકરી છે આની પાસે સારી ઘ છે આની પાસે સારું પગાર છે ઘર છે આવી સરખામણી આપણે રોજે સાંભળતા હોઈએ છીએ અને કરીએ પણ છીએ
હા અને આજના સમયમાં તો
સમસ્યા એ છે કે આપણે હંમેશા આપણી નબળી બાબતની સરખામણી બીજા સારી બીજાની સારી બાબત સાથે કરીએ છીએ
હા
ને કઉ તોું આજના સમયમાં તો સોશિયલ મીડિયા એ જમ સમસ્યાને વધુ વધારી છે
હા જે કોઈની પાસે આપણા કરતા વધારે પૈસા છે એમની પાસે એ મારા કરતા વધારે સુંદર દેખાય છે એમની છોકરી સારી છે એમનું ઘર સારું છે કોઈને સારી સોશિયલ મીડિયા પર વધારે લોકપ્રિયતા છે મારી પાસે શું છે અહીંથી દુઃખ શરૂુ થાય છે તો એ વસ્તુ પર હું એવું કેવા માંગી કે દરેક વ્યક્તિની સફર અલગ છે દરેક વ્યક્તિની જિંદગી અલગ છે તેમનો પરિવાર અલગ છે આર્થિક પરિસ્થિતિ અલગ છે માનસિક સ્થિતિ અલગ છે પછી સરખામણી કેવી રીતે થઈ શકે
હા એ ગ ઘણી સાચી વાત કીધી તમે
આપડણે એક ઉદાહણ દ્વારા સમજીએ તો કે કેરી ના જઝાડની સરખામણી આપણે ગુલાબ ના છોડ સાથે કઈ રીતે કરી શકીએ જે કેરી નું ઝાડ છે જે ફળ આપે છે ગુલાબનું છોડશે તે ફૂલ આપે છે આ બંને પોતાની ખાસિયત છે ગુલાબ નો છોડ વિચારે કે હું કેરી કેમ નથી થ નથી આપતો તો શું તેનો અર્થ કોઈ તો શું તેનો કોઈ અર્થ છે એવીજ રીતે આપણેે પણ વિચારીએ છીએ કે હું જેવો કેમ નથી તેના જેવો કેમ નથી આપણે પોતાની ખાસિયત ભૂલી જઈએ અને બીજાનું વિચાર્યા કરીએ છીએ
હા સાચી વાત છે આમ લોકો પોતાના જીવનની માત્ર સારી અને ખુશીની ક્ષણો છે એજ સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે એ જોઈને આમ ઘણા લોકોને એવું માને છે કે બીજાનું જીવન સંપૂર્ણ છે અને પોતાનું જીવન પાછળ રહી ગયું છે પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે સોશિયલ મીડિયા પર દેખાતી દરેક વસ્તુ શું સંપૂર્ણ સત્ય હોતી નથી
હા અત્યારે તો એવું જ છે આપણે મોબાઈલ ખોલીયએ
હમ
કોઈ નવી કાર લે છે તો ફોટો મૂકે કોઈ વિદેશ ફરવા જાય ફોટો મૂકે કોઈ હોટલમાં જમવા જાય છે તો ફોટો મૂકે છે નોકરીની પોસ્ટ મૂકે કોઈ લગ્ન થાય છે કોઈ ઘર ખરીદે આ બધી વસ્તુ જોઈને આપણને લાગે કે બધા લોકો જીવનમાં આગળ વધી રહ્યા છે અને હું પાછળ રહી ગયો પરંતુ શું સાચું છે સોશિયલ મીડિયા પર લોકો પોતાની આખી જિંદગી નથી બતાવતા જે કોઈ વ્યક્તિ પોતાની કાર નો ફોટો મૂકે પણ તેની લોન નથી બતાવતો કોઈ ફરવા જાય છે એનો ફોટો મુકે છે પણ જીવનનો જે એમના અંદરનો તણાવ હોય છે એ ન બતાવતો જે કોઈ ફોટો હસતા ફોટો જે સોશિયલ મીડિયા પર શેર કરે તે અંદરની મુ કેલી આપણને ખબર નથી હોતી
હા એ તો સાચી વાત કીધી તમે
અને આ બધી વસ્તુ વસ્તુ ને હાઈલાઈટ કરી જોઈએ તો આખી જિંદગી સાથે સરખામણી કરવી કોઈની એ પછી દુઃખી થઈએ છીએ આપડે
અને પોતાની સરખામણી બીજાઓ સાથે કરવાથી આત્મવિશ્વાસ પણ ઘટે છે આપડું કોઈના વધુ ગુણ સારી નોકરી મોટું ઘર મોંઘી કાર અથવા લોકપ્રિયતા જોઈને આપને પોતાની જાતને ઓછી સમજવા લાગીએ છીએ પરંતુ દરેક વ્યક્તિની પરિસ્થિતિ ક્ષમતા અને સંઘર્ષ જીવનનો માર્ગ અલગ અલગ હોતો હોય છે તેથી સરખામણી કરવી યોગ્ય નથી
હા જે તમે વાત કરી મોંઘું ફોન કપડા છે બાઈક છે પ્રોપર્ટી અલગ અલગ વસ્તુ તો આ બધી વસ્તુ પૂરી ના કરી શકે જયારે માણસ એમની માટે પછી એ લોકો ક્રેડિટ કાર્ડ ન ઉપયોગ કરે લોન લે છે અને એનો એના માટે એને જે નુકસાન થાય છે એ નહી દેખાતા અને પાછળથી તે તેમાં ફસાઈ જાય છે અને બરબાદત થાય છે.
હા અને સાચી વાત કહો છો તમે. બીજાને ઇમ્પ્રેસ કરવાની આદત ઘણી વાર આપણને બિનજરૂરી ખર્ચા કરવા ફોટો દેખાવ કરવા અને પોતાની સા પાછી ઓળખ ગુમાવવા તરફ દોરી જાય છે.
હા જે હું તમને એક મસ્ત વાત કરું ને તો કે જો દુનિયામાં કોઈને બતાવવાનું જ ના હોય તો તમે જે વસ્તુ ખરીદ માંગો છો? એમાંથી કોઈ વસ્તુ હજુ પણ ખરીદશો જો આપડે ફોટો મક મૂકવાનો ન હોય તો આપણે એજ જગ્યાએ ફરવા જઈશું. જો કોઈને બતાવવાનું જ ન હોય તો શું આપણેે એ જ મોંઘો મોબાઈલ વાપરીશું? જો કોઈ પ્રશંસા જ નહીં કરે તો શું આપણે એ એવા જ કપડાં પહેરશું મોઘા? આ સવાલના જવાબ આપણને બતાવે છે કે આપણે પોતાના જીવનને જીવીએ છીએ કે પછી બીજાને ઇમ્પ્રેસ કરવા માટે જીવીએ છીએ
હા સાચી વાત છે કેમ કે કેટલાક લોકો માત્ર લોકોની પ્રશંસા મેળવવા માટે જ પોતાની ક્ષમતાથી વધુ ખર્ચ કરતા હોય છે. અથવા એવું જીવન જીવવાનો પ્રયાસ કરતા હોય છે જે હકીકતમાં તેમનું છે જ નહી. આવી જીવન શૈલી લાંબા ગાળે આપણે માનસિક તનાવ નું કારણ પણ બની શકતું હોય છે.
હા સરખામણી જે વસ્તુ આપણે વાત થઈ છે કે તેનાથી નુકસાન શું છે. તો કે પોતાની સરખામણી બીજા સાથે કરવી એજ પેલા તો સૌથી મોટું નુકસાન થાય છે. તમે જે વાત કરીએ આગળ કે આત્મવિશ્વાસ ઘટે છે બીજા નુકસા બીજું નુકસાન એ છે કે પોતાનો સફળતા જોઈ શકતા નથી કે તમે કેટલા આગળ છો.
સાચી વાત છે.
તમે જ એ જ બીજાનું
સાચી વાત છે.
હા.
હમ.
હું તમને કહું કે તમે કેવી હમ રીતે સફળ તો કે
સાચ
મહેનત કરી છે. એ અલગ પ્રકારની સાથે એ છે જેનાથી આપણને પ્રેરણા મળે છે. તે આગળ ત્યાં આગળ વધારે છે અને હું તેની પાસેથી શું શીખું એના માટે જે તત્પર રહે છે એ ક્યાંક ને ક્યાંક આગળ હંમેશા માટે રોજે વધતા જ જાય છે.
વાંધો નહ સારું સારું ચલો તમે જે વાત કરી એ અ સારી કરી છે આજના યુવાઓ માટે પ્રેરણાદાયક વાત છે આ તો.
સારું સારું ચાલો.
સારું સારું છે.